દીખ દસલા
જ શ કૃષ્ણ કેમ છો.
હા મજામાં તો મારો અવાજ બહુ જ હીરો આવે છે મને
પણ ધીમે આવે છે.
હવે આવે છે.
કેમ છો.
બસ મજામાંચીએ.
બાકી શું ચાલે છે ઘણ કેમ છે.
હા ઘરે બી બધ પારા છે.
હા હવે તો સ્કૂલ ચાલુ થવાની તૈયારી છે.
હા અમારે તો થઈ ગઈ સ્કૂલ ચાલુ.
ચાલુ થઈ ગઈ. એ સારું છે આ વખતે તમે વોટર પાર્ક કે કે ન દયા
ક્યાંય નહીં ગયા છો ને મારી તો બહુ ઈચ્છા હતી વોટર પાર્ક જવાની બધા ક ને આમ પ્લાનિંગ બધા ખાલી પ્લાનિંગમાં વોટ્સએપ ગ્રુપમાં જ રહી ગયા.
હા, એ તો છે જ આપણને આવું બધું કઈ પ્લેન તો કરવું જ જોઈએ. અને આ ગરમીમાં વોટર પાર્ક જવાની તો ઘણી મોજ જા આવેે.
સાચી વાત છે રેડી મારે બહુ ઈચ્છા હતી હવે તો છે ને વોટર પાર્ક કરતાં પણ છે ને વોટર પાર્ક તો જવું જ હતું અને અત્યારે પણ હું વિચારું જ છું કે ચાલો ને એક જ દિવસ પ્લાન બનાવું પણ અત્યારે તો ફાર્મ હાઉસ પર બધા બહુ જાય છે. તો ફાર્મ હાઉસ પર જાય ને તો થોડું હાઈ જીન પણ રહીને પાણી પણ ચોખ્ખું હોય વોટર પાર્કમાં તો આમ કેટલા બધા લોકો અંદર હોય તો પાણી બી ગંદુ હોય ને.
પણ અમે લોકો તો વિચાર કરી રહ્યા હતા કે વોટર જઈએ તો તમે પણ તમે પણ અમારી જોડે જોઈન કરજો.
હા, હા, ચોક્કસ તમે જાઓ ત્યારે કહેજો ને મારે તો એમ પણ જવું જ હતું.
હા એ તો કરતા હતા તો ચાલુ થઈ ગયું તમે છોકરા તમા
હા તમારો તમારો અવાજ બહુ કપ પાય છે.
હજુ કપાય જ છે. બે મિનીટ. ના ચાલુ જ રાખજો. હા હા બોલો એક મનટ એ ચાલ તા નથી એ માટે હવે પણ કપાતું છે આવાજ?
થોડો થોડો પહેલાં તો શું બોએલા તમે પાછું બોલો?
હા એ. હું કેતી હતી કે તમે તમારા છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો પછી તમારી તમે એડજસ્ટ કરી શકશો?
તો તમે એવી રીતે રવિવારે કેવી રીતે ગોઠવજોને.
હા તો પણ ચાલશે કે ભ રવિવાર ના હશે તો આપણે બધા સારી રીતે એન્જોય પણ કરી શકશે ને બધા બધે બધા લોકો ફ્રી પણ રહેશે એ દિવસે.
હા એ જ ને અને અત્યારે તમને ખબર એક આ ફાર્મ હાઉસ વાળું કેટલું ચાલે છે અત્યારે બુકિંગ પણ નથી મળતી છે એક જુલાઈ સુધીની બુકિંગ બધી છે બોલો.
હા ફાર્મ હાઉસ પર ભી ક્યારેક આપણને જવું જોઈએ બધા ફ્રેન્ડસ સાથે જઈએ તો ઘણી મજા આવે ફાર્મ હાઉસ.
અરે બહુ મજા આવે બહુ મજા આવે હું તો ગઈ જ. શું ને એકાદ વાર તો પણ બહુ મજા આવે આપણું પ્રાઇવેટ હોય બીજા કોઈ પબ્લિક નહીં હોય ને ખાલી આપણે જેટલા ગયા હોય તેટલા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ એ જો હોય તો ત્યાં છે ને મતલબ રૂમની. પણ વ્યવસ્થા હોય આપણે જેવું લઈએ એવું આવે ફાર્મ હાઉસ. બટ ત્યાં રૂમની પણ વ્યવસ્થા. હોય પછી તમને કિચન આપવામાં આવે અગર તમારે જાતે બનાવવું હોય તો બનાવાય નહીં તો બહારથી ઓર્ડર કરો અને મસ્ત સ્વિમિંગ પુલ હોય છોકરાઓને રમવાનું હોય છોકરાઓનું અલગ સ્િમિંગ પુલ હોય.
હા એ પણ બહુ સારું હોય તો એવી જગ્યા પર જવું જોઈએ આપણને. આટલો આ ઉનાળાનો વેકેશન. ચાલ્યો ગયો પણ આપણે ક્યારેય પણ આવું કઈ. પ્લેન કરીને કોઈ ફાર્મ હાઉસ નઈ ગયા.
હા નહી ગયા ને આવું જવું જોઈએ બોલે મારી ફ્રેન્ડ છે ને બે ત્રણ વાર જઈ આવી મેં એને બહુ. કીધું મને ને કે જે પણ મને કય જનીી એખલી એખલી જ જઈ આવી.
હા એજ નહી આપણે પણ જઈએ બધા લોકો તો સાથે એન્જોય પણ કરી શકીએ તો તમે પણ ક્યાં કયો ફારમ હાઉસ છે કોઈ બુકિંગ થાય ને આવું કોઈક થાય તો આપણે પણ બધા ચાલીએ એક વાર. મજા આવશે.
ચલો ને હું ચોક્કસ ટ્રાય કરીશ પણ અત્યારે તો મેં પૂછા વડાવ્યું ને તો બધા ફાર્મ હાઉસ બુકિંગ છે આમ એડવાન્સ. માં બુકિંગ ચાલે છે બોલો. શુ મને તો એવું લાગે છે ને એક આ સારો એક બિઝનેસ પણ આઈડિયા સારો છે ને આ ફાર્મ હાઉસ. કે આપણી નાની આપણી જો જગ્યા હોય નાની એવી આપણી. આની એવી જગ્યા રેન્ટ. પર લઈને આપણે ત્યાં થોડુંક એવું કામ સ્વિમિંગ પુલને એવું બનાવીને આપણે કરીએ ને તો આ બહુ એક સારો બિઝનેસ છે.
હા એ તો તમે સાચુ
કે હા. એક એક દિવસના કેટલા કેટલા પૈસા લઈ લે છે એલોકો સવારે દસથી છ કે અગિયારથી છ એટલા સમયગાળાનો ટાાઈમિંગ હોય છે.
હા કેટલા હોય તમને ખબર છે પૈસા.
હ અરે બધા સ્વિમિંગ. પૂલ બધા ફાર્મ હાઉસના અલગ અલગ રેટ હોય છે ડિપેન્ડ કેવો ફાર્મ હાઉસ છે તો પણ તમે છ સાત હજારની ગણતરી રાખો આ. સીઝનમાં તો.
સાત હજાર તો હશે કારણ કે આના સમયમાં તો ઘણા લોકો બુકિંગ કરાવે છે તો. તમે વધારે પ્રઇસ હાઈ હોય છે. હા
બિલકુલ એટલે બહુ હોય છે એટલે ડિપેન્ડ કરે કે એવું છે ફાર્મ હાઉસ એના પર પણ આટલું તો હોય છે અને કદાચ ઉનાળામાં તો એન્થી વધારે હોય તો પણ કંઈ કહેવાય નહીં. પણ બઉુ બધા ગયા હોય. ને તો બધામાં ડિવાઈડ થઈ જાય ને તો વાંધો નહીિ આવે.
હા, એજને આપને પણ ઘણા બધા લોકો સાથે મળી. જાય, ને તો મજા પણ આવે આપ ફન્, એક સાથે કરીને ચાલી બા ટ મળે વિચાર કરીા તો થ જ.
હા, એજ ને અને આપણું પ્રાઇવેટ હોય, બીજા બહાર નું કોઈ પબ્લિક હોય ને તો મજા પ.
હા, એ તો સાચું ર વાત. પાની પબ્લિક ના હોય, તો મજા પણ આવે આપણને.
હા, મસ્ એટલે જ શું ચલો ને આપણે પેલા વોટર પાર્ક તો તમે નક્કી કર્યું, તો ત્યાં જઈ, આવીએ પછી આવું કંઈક.
હા, એ સાચું કરી ક, તમે કે ભ આપણે. વટ પછી, આવ કોઈ, પ્લાન કરીને આપને બધા. ત્યાં જવાના, અને એન્જોય. પણ થઈ, જશે આપણ.
હા, બિલકુલ બિલકુલ વોટર પાર્કમાં પણ જોકે છોકરાઓને, મજા જ આવશે કેમ કે, ત્યાં કેટલી બધી ગાઈડ હોય, ને અલગ અલગ રાઈડ્સ હોય ને. અ પાણીમાં પછી, એ રાઈડ્સ માટે. અથી, આ આવેે.
હા, એક અલગ જ પૂર્વ થઈાય પછા હવે, આપણને વોટર પાર્ક જઈએ, તો ઘણ મજા આવે વોટર પાર્ક, એક અલગ જ ફર અમે તો સ્કૂલમાં. ગયા હતા, પછી ફ્રેન્ડ ફેમિલી જોડે પણ એકવાર ગયા, હતા વોટર પાર્ક તો ત્યાં બહુ મજા. જા કર્યા, હતા તો વોટર પાર્ક. પણ, જઈએ તો મજા.
હા, હા મજા તો બહ. જાવ પણ અત્યારે મેં એવું જોઈ ર્યું છે, ને કે થો હવે છે, ને લોકોને થોડો થોડો પહેલાં કેવો વોટર પાર્કનો એકદમ ક્રેઝ જેવું હતું કહેવાય ને કોઈ પણણ વસ્તુ આમ ટ્રેન્ડિંગમાં આવી જાય, તો બહુ જ લોકો જાય આમ. તો પેલા બઉુ વોટર પાર્કમાં, જતા પણ જ્યારથી આ. ફાર્મ હાઉસ નો કોન્સેપ્ટ એવો છે ને આપણા શહેરમાં. ત્યાારથી, જેને. તમે જોજો વોટ્સએપ શું કહેવાય, વોટર પાર્ક પર બહુ ઓછા લોકો છે. જ છે, મતલબ અત્યારે તમે કોઈ સ્ટેટસ પણ. ને તો બધા ફાર્મ હાઉસ ના જ હોય, છે.
હા, એ ફમ હેે કે્યાં જવું જોઈએ.
હા બિલકુલ જશું અને આવું આવું છે, ને આપણે થોડા થોડા દિવસે આવા ફ્રેન્ડ્સને મળતા રહેવું જોઈએ કશે ને કશે કંઈક પિકનિક છે, વન ડે પિકનિક છે, કે પછી આમ અહીં યા શહેર મતલબ આપણા આજુબાજુમાં જ કંઈક સારા સ્થળો એ. તો બધા આપણા ફ્રેન્ડસ અને ફેમિલી, સાથે એ બધા સ્થળોની, મુલાકાત લેવી જોઈએ. મહિનામાં, એકાદ વાર આવું ગોટ. થવું જોઈએ, તો શું આપણે ફરી આવીએ, તો આપણું માઇન્ડ પણ એકદમ. ફ્રેશ, થઈ જાય.
તમે ક્યાં આપને જવું, જોઈએ. કઈ નહી, આપણે પણ હુંડ કરી. હું, કહીશ ત પણ કેાર ત પણ ચાલો સાથે જ આવીશ.
હા, હા ચોક્કસ ચોક્કસ તમે પૂછી, જજો આપણે કેટલા થઈએ છે, પછી એ રીતે જઈ, આવશું આપણે પહેલાં તો ફાર્મ હાઉસ. બુકિંગ કરાવવું પડશે.
હા એક તો છેમાનગર
હા હા વોટર પાર્ક તો ગમે ત્યારે જઈ આવીએ છીએ. પણ અત્યારે વોટર પાર્કના ટી. પણ કેટલા મોંઘા. થઈ ગયા છે ને.
વાત.
હ એ.
પ્લાન કરીને મળી ધ્યાન રાખજો.
હા ચાલો આવજો મળીએ ભાઈ.